હલો શભાઈ.
જય શ્રી કૃષ્ણ ભાઈ કઈ નહી હમમે તો ઘરે જ છું અને હમ તો જે જોબ પરથી આવ્યો છે બેઠો છેને અમે શું કરી રહ્યા છો?
કઈ ની મેં પણ આ ઘરે બેસી જ રયલો છું સારા છે ને ઘરે બટા તમારે ત્યાં?
હા બધા સારા છે પરંતુ હવે તમે જાણો છો કે અ ગમે ત સામાન્ય બીમારી થઈ જ જાય છે કારણ કે વાતાવરણ જેટલું બદલી રહ્યું છે કે તમે જાણો જ છો કે આ સામાન્ય બીમરી થઈ જ જાય છે, બધાને એમ કે અમારા ઘરે પણ એવા, જે સદસ્યો છે તમને શરદી છે ઉધરસ શે તાવ છે. ખાંસીનું એમ થયા જ કરે છે અમે ઘણીવાર એમ તો ઘરેલું ઉપચાર પણ કઈરો અને બધું કયું પરંતુ એ પણ આવતું જ નથી અને ડૉક્ટરની સલાહ પણ લીધી ત્યારે અ ખબર પડી કે શું થયું અને શું નહીં થયું કારણ કે ઇન્ફે ઇન્ફેક્શન એટલું બધું થઈ જાય છે કારણ કે વાતાવરણ બગડી રહ્યું છે, ગમે ત્યારે ગરમી ખૂબ વધી રહી છે ગમે ત્યારે ઠંડી પડી જાય છે ગમે ત્યારે વરસાદ પડે છે એ માટે આપડું શરીર પ્રિપેર ની રેશેતો પછી આપણને આય બધું થવાનું જ છે એટલે અમારા ઘરે જો મોસ્લી એમ તો આવી બીમારી થાય તો અમારા ઘરેલુ ઉપચર કરીયે છે પરંતુ આવે જ ની તો પછી હવે ત ડોક્ટરની સલાહ લેવી પ જ જોઈ- કારણ કે ડોક્ટરો તો આપણને જે સલાહ આપશે તે આપણા માટે સારું જ કહેવાય, પરંતુ અમારા જે ગામડાના અમુક પરિવારો છે તે એ લોકો એવું માને છે કે ઘરેલુ ઉપચાર કને આપણે કરીએ તો આપણા માટે બેસ્ટ એમ, કારણ કુદરતી તેમ નેચરલ હોય છે, પરંતુ ભાઈ તમને આવી જ નિહ, તો પછી તમે આવું કરીયે જ કર શું ઘરેલું ઉપચાર તો પછી એમને શરીરને પણ ખબર પડી જશે કે આનાથી નહીં આવે તો પછી કઈ ફાયદો જ નથી અને જે લોકો બીમાર છે તેમને ખુબ પેલું પરિસ્થિતિ અનુભવ હશે એમ એટલે કે આપડે જેટલું વધારે આ ડોક્ટર ની સલાહ લેશું તેટલું આપડા માટે સારું છે કારણ કે આવા ડોક્ટર તો આપડા માટે જ બનેલા હોય છે. જે આપણને બીમારી થાય તો પછી આપણને સલાહ આપવા માટે અને એ લોકો પણ સારું બોડે લોકોને જ્ઞાન હોય તો જ એ લોકો આવું ડોક્ટર બન્યા હોય ને એમ, એટલે આપણેે ઓ ઉં આપડે પેલું કરવું જોઈ કે આપણને સામાન્ય બીમારી થઈય તો પછી આવું ઘરેલુથી ની આવે, તો પછી આપડે અ ડોક્ટર ની સલાહ લેવી, ખૂબ જરૂરી કારણ કે આપડે જો આવું બધું ઘરે જ આપડે ઈલાજ કરશું તો પછી આપડે એટલે આવી જશે એવું નથી કે નહી આવે, પરંતુ અમુક વાર આવી બીમારી પણ ખુબ ચેપી થઈ જાય જેમ કે તાવ છે, તાવમાં તમે જાણો જોકે આપણને ઘણું બધો એવું થઈ જાય તો પછી કોઈ વાર આપણને એમ પેલું થાયજ નીને કોઈવાર મૃત્યુ પણ થઈ જાય છે કારણ કે અમારા એક બાજુ કિસ્સો પણ થયેલો કે અમારા જે ગામના ગામમાં એક પરિવાર હતો તેને એમ તો ઘરેલુ ઉપચાર કરીને જે ભાઈને જે બીમાર હતા તે ભાઈ ને ટાવ થયેલા હતો, અને ઘરેલુ ઉપચાર કરીને બધું કઈરૂ અને પછી પણ ની આઈવું, તો પણ એક મહિના સુધી એ ઘરે જ બેસ રિઓ એટલે કે એમના પરિવારે પણ ઘરેલુ ઉપચાર કરીને એક મહિના સુધી કાઢ્યો અને પછી એ લોકો ડોક્ટરની સલાહ લીધી પછી ડોક્ટરે એમને કીધું ભાઈ તમે આટલા મહિના સુધી તમારો ભાઈ બીમાર હતો તો તમે કેમ બેસી રહ્યા તમે ઘરેલુ ઉપચાર આવી જાય એવ એવું એ લોકો માનતા હતા પછી ડોક્ટરે કીધું કે ભાઈ તમે આવું બધું ઘરેલુચાર કરથી નહીં આવે અને ત્યાં જન ડોક્ટર પાસે કીધું કે એમ પછી ડોક્ટરે એમને ટ્રીટમેન્ટ કરી પછી પણ એ જેમનો જીવ નહી બચ્યો એમ, એટલે કે આવું બધી બીમારી પણ ચેબી ખૂબ થઈ જાય છે એટલે કે આપડે ધ્યાન રાખવું જોઈએ કે આપણું શરીરનું, યોગ્ય રીતે આપડે પેલું કેળ કેળવજી રાખવું જોઈએ, બાકી તમારે શું કેવું છે આ બાબતે?
હા તમારી વાત તો એકદમ સાચી જ છે અને આપડે શું છે અમારા બાજુ પણ ઔષધિઓથીને એવ ઔષધિ ને એવું બનાવવામાં આવે છે અને અમારે તો ઔષધિ એવી સારી રીતના બનાવવામાં આવે છે કેટલીક વાર અમારે અહીંયા ત્યાં જે ઔષધિ હોય છે તેની આડીસર પણ થઈ શકે છે પરંતુ મને તો વિશ્વાસ છે ડોક્ટરની જે દવાઓ લેવા કરતાં તો મને અમારી જે ઔષધિઓ બનાવે છે તેને તેના પર વધુ વિશ્વાસ હોય છે કારણ કે અમારી જે ઔષધિઓ હોય છે જેમ કે ટાવ કોઈને ભરાય હોય તો તેના માટે અમારે ત્યાં શું છે કે કે લીમડાના પાંતરા હોય પછી આ જે કેરી કલમ છે તેના પાંતરા હોય તેનું મિક્સ કરીને આપડે જે ઉબેટ એમા નાખીએ છીએ તે પાત્ર હોય એનું મિક્સ કરીને પછી જે અને વાટીને જે રસ અ હોય છે તેને રસ પીવાથી આપણને તાવો સારો થઈ જાય છે પછી કોઈ વાર શરદી થઈ હોય તો આપણે જે વળ ના પાન હોય છે તેના દ્વારા એનો આપણે ઉકાળો કરીને આપણે એમાં કટકુ બોરીને માથા પર મૂકી રાખશું તો એના દ્વારા પણ સારું થઈ જાય છે. અને નાલ્લે થી મેં એ જ કરતો આયો છું કારણ કે દવા થી સારું થઈ જાય છે પરંતુ દવા શું છે કે દવા એ પણ એક શરીર માટે હાનિકારક જ છે જય્યારે ઔષધિ દ્વારા અ થોડો ઘણો વાર લાગે છે. બીમાર માંથી સારા થવામાં પણ તો એ મને ખુબ જ ગમે છે. અને કેટલીક વાત તો શું છે કે અમે લીમડા રસ અમને પહેથી એમ તો ખાવાનું પીવાનો એમ લીમડા રસ ગમતો નથી પરંતુ અમે નાનાથી જ પીતા આવલા છે એટલે અમારી શરીર ની જે સ્ટ્રેન્થ હોય છે તે પણ ખુબ જ સારી છે અને અમે જે ડુંગરો પર રહીએ છીએ ત્યાં શું છે કે અમે જે ડુંગરના રોડ પર રહીએ છીએ તેના કરતા અમારા બાજુમાં જે ડુંગર છે તે ખુબ જ ઊંચો છે એટલે શું છે કે અમારે ત્યાં જે સાંજના સમયે અમે પણ ચાલવા માટે દરરોજના ઉપર ડુંગર પર જઈએ છીએ ત્યાં ઘણી બધી અ સ્ટોલ પણ છે જમવા માટેની જ્યાં આપને બધી વસ્ તું મળી રહે છે. ત્યાં ટુઈસમ ટુરિસ્ટ પ્લેસ છે એટલે બધા ફરવા પણ આવે છે ત્યાં ઉપર ચડીએ છીએ દરરોજ એટલે અમારા જે શરીરના હાડકા છે પગ છે તે પણ ખુબ જ મજબૂત થઈ ગયેલા છે અને લોકો શું છે કે ત્યાં જવા માટે જે પગથિયા નથી એટલે કે રસ્તા પરથી ગાડી લઈને ત્યાં સુધી જાય છે જય્યારે અમે એવું નથી કર ત અમે ત્યાંથી અ જે અમે રસ્સી એટલે કે દોરદાને એવું બાડેલું છે તે પકડીને જ ઉપર જઈએ છીએ એટલે અમારા હાથ ને આખું શરીર એકદમ મજબૂત થઈ રહ્યું છે તો પણ કોઈ વાર શું હોય છે કે અમે કોઈ વાર ઘણું બધું સારું કામ કરી નાખીએ તો અમારા શરીર માં પણ અમ અ ઠાક અનુભવાય છે. અને પોસ્ટીક આહાર ની જગ્યા અમે કોઈ વાર આમ ગમે તેવો આહાર લઈ લીધો તો અમને અમારા શરીરને નુકસાન થવાની સંભાવના રહેલી છે અને હાલમાં તો શું છે કે હું પણ આ ગામડા માંથી શહેર તરફ આવ્યો હતો અમુક આ મારી જે એક્ઝામ હતી તે આપવા માટે ત્યારે મેં ગામડામાં ઘણી બધી જગ્યાએ દુકાનો પર જે ચાઈનીઝ કનેમળે છે તે ઘણું બધું ખાઈ કાઢ્યું હતું તો મને એમ હતું કે એમાં એટલી બધી કઈ અસર થશે નહી પરંતુ એ એટલું હાનિકારક હતું કે મને ખુબ જ અ બીમારી થવા લાગી અને ઘણા બધા રોગો પણ થઈ ગયા અને મેં વડાપાવને એવું પણ ખાધું પણ તેમા એટલી બધી કોઈ બીમારી ફેલાતી નથી ખાસ કરીને જે ચાઇનીઝ હોય છે તે ખાવાનું તાડવું જોઈએ અને લોકો શું હોય છે કે અમે ઘણા બધા લોકોને જોયા કે જે લોકો રેગ્યુલર ચાઇનીઝ ખાતા હોય છે તેમનું પેટ તો બગડે જ છે પરંતુ એમને કોઈ વાર શું છે કે આ જે માથામાંના બાલ હોય છે તે પણ વાઇટ થઈ જાય છે એટલે કે બાલ પાકી જાય છે અને અમુક તો નાના-નાના છોકરાઓને પણ બાલ પાકી જાય છે. અને આજના જે શહેરમાં લોકો શું છે કે ઝોમેટો આવી ગયું છે અને સ્વીગી આવી ગયું છે એમ ઘણી બધી એપ્લિકેશન આવી ગઈ છે જેના દ્વારા આપડા ઘરે હોમ ડિલિવરી ફળ ફૂડની મલી જાય છે. તો ઘરના ઘરના પણ શું કરે છે કે લોકો મમ્મી પપ્પા પણ એ લોકોને એવું કહે છે કે દરરોજ ના દરરોજ આપડે ઘરે બનાવાથી મમ્મી પણ કંટાળી ગયેલી હોય છે તો એ લોકો પણ મોસ્ટ ઓપલી શું છે કે બારથી જ ઓર્ડર કરી લે છે અને ઘર બેઠા પીઝા બર્ગર ને એવું બધું ખાય છે જેના કારણે એ લોકના બાળકોને ટેવ પડી ગઈ છે. દરોજને દરરોજ અને બાળકો શું છે કે જમતા જમતા પણ એ લોકોને એજ ભાવે છે એમ સાદુ ઘરનું આપડે કેમ કે ભીંડાનું શાક હોય તુવેરનું શાક હોય પછી આ વાલની દાળ એ બધું જે શાક છે તે લોકો એ લોકો ખાવાનો કંટાળી ગયેલા હોય છે એ બધું ખાતા નથી એ લોક ને દરરોજ વડાપાવ શે, પીઝા શે, બર્ગર છે એ બધું ખાવાની તેવું પડી ગએલી હશે. અને નાના હોય ત્યારે તો આપણું શરીર એટલું બધું બેલેન્સ હોય છે કે આપણને કોઈ પણ આપણા શરીર પર ઇફેક્ટ થતી નથી પરંતુ એ લોકો જેમ-જેમ મોટા થશે તેમ-તેમ એ લોકોને પણ અ એની ઘણી બધી અસર થશે એ લોકો પણ એ જે વી એટલા બધા જે સ્ટ્રેન્થ એ લોકોની સારી નથી એ લોકો વીકનેસ જેવા મને લાગી રહ્યા છે કારણ કે ઘણા બધા બાળકોને જોયા કે એ લોકો પણ જયારે ગ્રાઉન્ડ પર રમવા માટે આવે છે ત્યારે કેટલાક લોકો તો ખુ જરાક દોડે એટલે થાકી જાય છે અને એક બે રમત રમે એટલે થાકી જાય છે અને કેટલા લોકો તો આખો દિવસ ફોન માં જ લાગી રહે છે અને ઘણા બધા લોકોને તો એ બાળકોને એવી ટેવ છે કે જમતા જમતા પણ ફોન જોઈ તો જ જમે અને કેટલાક પેરેન્ટસ એવું પણ કરે છે કે કોઈ બાળક અ ખોરાક નહી ખાતું હોય તો તેમને અ મોબાઈલ ફોન પર કાટો ટીવી પર કાર્ટૂન બટા આપી દે છે ચાલુ કરીને તો બ પેરેન્સ લોકો એવું નઈ કરુ જોઈએ કારણ કે એના કારણે શું છે કે બાળકો જમીતો લેશે પરંતુ એમને ટેવું પડી જશે અને કેટલાક બાળકો તો હજુ તો નાના જ છે તો પણ એ લોકોને ચશ્મા આવી ગયા છે હજુ બોલતા નથી શીખ્યા તો પણ એને ચશ્મા આવી ગયા છે એટલે ઘણી બધી અસર થઈ છે. અને એ લોકો પણ એવું કરશે તો એ લોકોની જે પેઢી આવશે તેમાં પણ એવું જ થશે કારણ કે અ આપણા જે મા બાપના લક્ષણ હોય છે તે તો નાના છોકરામાં ઓઅ નીકળે જ છે ઉખરે જ છે એટલે આપણે હંમેશા જેમ બને તેમ આપડે બીમારીઓથી દેવ રહેવું જોઈએ અને ખાસ કરીને બહારનું ખાવાનું તો તાળવું જ જોઈએ. બારમાં શું છે કે આપણા લોકો આ બધું પીઝા, બર્ગર એ બધું એમ ઉમ્મ ઉ ખાવા માટે ટેસ્ટી લાગે છે અને આપણને મજા પણ આવે છે પરંતુ એ બધું લા લાંબા ગાળે આપણને ખુબ જ ઇફેક્ટ જ થશે અને એવી જ રીતે આ જે પ્રદુષણ ના લીધે પણ હાલમાં ઘણા બધા રોગો થઈ રહ્યા છે. જેમ કે હમણાં ટાઈફોઇડ છે, મેલેરિયા છે હાથી પગા છે, આ બધા ઘણા બધા રોગો છે એટલે આ બધા રોગો થી પણ દૂર રહેવું જોઈએ અને હાલમાં જે ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો આપડણે પણ કસે ગયા હોય તો ત્યાં પાણી ગમે ત્યાં ભેગું થતું હોય જેમકે આપણે કોઈ નારિયેળ નાખ કે હોય કે પછી અ કોઈ કસે ડોલ ફાટેલી નાખેલી હોય કઠે કુંડા હોય ત્યાં પાણી ભેગું થઈ રયલું હોય તો એ પાણીનો આપણે જમીનમાં નિકાલ કરી દેવો જોઈએ કારણ કે જો પાણી ભરાઈ રહેશે તો ત્યાં જાત જાતના નવા-નવા મચ્છરો પાકશે જેના કારણે એ મચ્છરો મોટા થસે અને આપ આપણને અને આ ખાસ કરીને નાના છોકરાઓને કડશે એના કારણે શું છે કે એ લોકોમાં બીમારી ફેલાશે અને કેટલીક વાતો ગંભીર બીમારી પણ ફેલાઈ શકે છે આપડે બાળકને હોસ્પિટલમાં દા એડમિટ કરવા સુધીની પણ પરિસ્થિતિ થઈ શકે છે એટલે જેમ બંને મે એ નથી દૂર રહેવું જોઈએ. અને બીમારીથી બચવા માટે ખાસ ઉપાય સારા મા સારો ઉપાય તો એ જ છે કે આપડે હંમેશા ઘરે જે શાકભાજી હોય છે એ જ ખાવું જોઈએ અને એ બહારનું ખાવાનું તો તાળવું જ જોઈએ અને એમ ઠંડુ પી તો ચાલે છે જેમ કે ફ્રૂટ સલાટ છે કારણ કે ફ્રૂટનું બનેલું હોય છે અને ફ્રૂટમાં તો ઘણા બધા જે ફળો છે તે ખાવા જોઈએ જેમ કે ફળોના રાજાને કેરી કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે. તે પણ ખાઉં જોઈએ પછી દ્રાક્ષ હોય છે પછી આપડે જે અંજીર પછી અંગુર અને એમ જે ઘણા બધા જ અ ફળોના નામ છે તે આપણેે એ બધા ફળોનું સેવન કરવું જોઈએ એ આપણા શરીર માટે ખૂબ જ સારા હોય છે અને આપણને એનાથી કોઈ આડઅસર થતી નથી પરંતુ હાલમાં તો ઘણી જગ્યા દવાઓ પણ રાસાયણિક છાંટવામાં આવે છે ખેડૂતો દ્વારા તો આપણે એવા અ ખાવું નઈ જોઈએ દવા વાળા કારણ કે એના કારણે પણ આપણા શરીરમાં ગણે બધે રોગો થવાની સંભાવના રહેલી હોય છે. અને આપડે જેમ બને તેમ હાલમાં તો ઘરમાં જ રેઉ જોઈએ અને પ્રદુષણ થતઅટકવું જ જોઈએ કારણ કે હાલમાં ગ્લોબલ વોર્મિંગ પણ ફેલાઈ રહી છે, એટલે ઘણા બધા નુકસાન થઈ રહ્યા છે, શું તમારી બાજુ લોકો શું છે આ કુદરતી રીતે ઉપકાર કરે ઉપ ચાર કરે છે અને ફળને એઉ ખાય છે કે પછી તમારે લવ તમારી બાજુ લોકો ચાઇનીઝ છે પશી પીઝા છે એમ સ્વિગી અને ઘણી બધી એપ છે તેના દ્વારા બહારનું ખાવા માટે ટેવાયેલા છે?
ના ના અમારા ઘર બાજુ પણ આમ તો બધા લોકો ઘરનું જ ખાય છે ને ઘર જ બધા બધી બધું ઘે છે અને ઘરે જ એમ તો ગામમાં તમે જાણોો ઘરે ઘરે બધા ખેતો હોય છે, એટલે ઘરે જ બધું શાકભાજી પણ ગાળે છે, અને યોગ્ય રીતે બધું ખાય છે કારણ તમે કીધું કે બારું ખાવાનું બધા ગમે જે પ્રકારના આપણને એસિડિટી કે પછી ડિહાઈડ્રેશન કે પેટમાં દુખાવ, એવું બધું થાય છે એટલે કે બહારનું ખાવાનું તો તળું જ છે, કારણ કે જેટલું આપણે બહારનું ખાવાનું ઓછું કરું તેટલું આપણું શરીર માટે સારું છે, કારણ કે જેટલું આપણે વધારે આપણી ફિટનેસ પર ધ્યાન રાખવું જોઈએ તો આપણે ફ્રૂટ છે, કે પછી ઘરનું એવું સાડું. તાજગી ખાવાનું ખાવું જોઈએ બહારનું તો તમે જાણો છો, કે ઘણા બધા પ્રકારના આપણને તેલ છે, કે પછી એમ ફાસ્ટ ફૂડ માટે મંચુરિયન છે, નૂડલ્સ છે એવું બધું આપણે ખાવાથી આપણા શરીરને તો આપણે પેલું કરી જઈએ છીએ એટલે મારે તો એ જ માનવું છે, કે આપણે જેટલું વધારે બહારનું ખાવાનું ટ્રાશું તેટલું આપણા શરીર માટે સારું અને તેથી તમે જે કીધું આટલું બધું ન્ફેશન બધું સારું છે, કારણ કે આપણે બહારનું ખાવાું શું કરવું જોઈએ અને બને તેમ જે સીઝનમાં જે ફ્રૂટ આવે છે, તે આપણે ખો જોઈએ જેથી કરીને આપણા શરીરમા સારી એવી તાજગી રહે, અને બનાવી રહે સારું ભાઈ મળ્યા પાછા આપ
હા, ચાલો મળસ ધન્યવાદ કરશો.
હા, બ